હલો.
હા આવે છે.
શું કીધું મને કઈ ખબર મેં ત્યાં કોલ લગાડી દીધો હતો મને ખબર નથી કય.
હા.
એ તમેં શું કીધું કે ખબર નથી મેસેજમાં એમ.
હા એટલે એમ કેતી હતી કે હું ટ્રાય કરી જોઉ એરર હવે આવે છે કે નય એ પૂછ પૂછતી ટી
ના ના મારે આવશે જ એમાં એવું છે કે જે નંબર છે ને મારે એમાં એવું છે બાકી મે એપ મા મે કરતાલિંગ કરેલ છે.
અચ્છા.
મેઈન વાત એવું છે કે જે તમા મોબાઈલ રજિસ્ટર કરો છો ને ધ કે તમારો કોઈ બે નંબર તમારો છે.
હમ હમ
બીજો નંબર તમારા મમ્મીનોો તમે યુઝ કરો છો. અને એ નંબર તમારા મોબાઈલ મમી ના નંબર તમે રજજીસ્ટર કરેલો છે અને તમે લોગન તમારા મોબાઈલમાં યુઝ કરતા હોય ને તો તમે એમાંથી કોલ લગાડી શકો ખરા પણ હું તમને કોલ કરું તો તને સળ રહે. હા.
અચ્છા બરા
કરવા માટે તમે તમારા મમ્મી ફોનમાં લોગ ઈન કરીને તમે એમાં કરો ને તો હું કોલ કરું તો એમાં લાગે તો એમાં લાગે એ પોતાના ડિવાઈસ મથી કર ન તો
મારે એવું થયું મતલબ કે મારે એવું નહી. પણ છે ને મારા ફ્રેન્ડનો મેં લોગિન કરેલો એના ફોનમાં જ લોગિન કર્યો અને પછી અમે કન્ટિન્યુ મતલબ કે વાટ કરતા હતા. તો એમાં દસ ટાસ્ક હતા તો દસ ટાસ્ક મેં પૂરા કર્યા અને પછી હવે લોગિંગ એનામાં પણ મારામાં પણ. તો એ હવે છે ને ટાસ્ક જ નથી બતાવતો તો મેં દસ કર્યા એ તો ફોગત જ ગયા ને
કેમ ટાસ્ક નથી બનાવતા આપને.
એ હાલ આજે મેં ગ્રુપમાં એ જ મેસેજ કર્યો કે મેં દસ ટાસ્ક પૂરા કર્યા પછી પણ છે ને આગળના કન્ટિન્યુ આવવા જોઈએ ને પંદર ત્યા હજુ આવતા જ નથી.
એટલે ફોન ફ્રેડ લખેલો હોય છે કે એ નથી આવતું.
કશું નહીંયા તો એવું કે નવા ટાસ્ક આવશે તો અમે તમને જાણ કરીશું.
ઉપર ઉપરથી એ
હા એટલે જ આજે પછી પલા ગ્રુપમાં મેસેજ
હા મેસેજ હા મે જોયું તમા ઉપર તેર રહેશે બાકી આવું તમારે ને. થી છીયુ મત
મારે એવું થયું મેં દસ તો એમાં મને એમ હતું કે પાંચ કદાચ ટાસ્ક પૂરા કરો પછી પેલું પેમેન્ટમાં યુપી આઈડી નાખવાની છે તો પારી નાખી દો પણ હજીમાં એવું બતાવતા કે હજુ તમે બે રૂપિયા જેટલું કમાવુ પછી. તો પછી એના માટે મેં પહેલા પૂરેપૂરા દસ જ ટાસ્ક પૂરા કરી નાખ્યા એમાં મિનિટ પણ બતા કે આટલી મિનિટ તમારી થઈ ગઈ છે મતલબ કે ખસી પંદર વીસ
કોલ અપ્રુવ થાય છે ને પછી પેમેન્ટ નું તમાર આવશે એટલે કોલ અપ્રવ અંદાજે સોમવારે થાય છે. અને શનિ રવિમાં પેમેન્ટ આવે આપણને એટલે આપણું સોમવાર થઈ ગયો પછી નેકસ શનિ રવી માં આવે એ રીતે.
હમ પણ ટાસ્ક તો કન્ટિન્યુ રહેેવા જ હોય જેથી. આપણે ટાસ્ક પર વાત તો કરી શકાય પણ એ નંબર
તો આવે જ છે.
હા એજ ને
સી મિનટ કે નહી ફોનમાં
ના નહીં થઈ હજી તો મારું નવું જ હતું હજી તો ખાલી પા દસ જ કોલ થયા મારા.
તોતા ઉપરથી ભાઈ તમે કઈ દીધું એલે પ્રમાણે સોલ કરીને તમને કહી શકીએ જેવું છે. તો ટોપિક ક ત હા બોલો તમે તને
મૃત્યુ પછીનું જીવન હોય શકે.
હ એ તો ફિકત
હ હ
તો મારા અંદાજ આ મેં બહુ ખબર નથી પણ અમે એવું સાંભળેલ્યું છે કે ગરડ પુરાણ એવું આપડે પુરાણ જે વેદો છે એમાં પુરાણ માં એવું લખેલું છે કે મૃત્યુ પછી કઈક બહુ મોટે લેન્થી પ્રોસેસ આવે છે. એને દાન ને એને લોટ ને એ બધું દાન કરે છે એને મળે સ્વર્ગમાં એવું બધું લખેલું છે. પણ મને તો એવું કઈ લાગતું નથી કેમ કોઈ એવો માણસ તો છે ને કે મૃત્યુને મળી ગયયો પછી એ પાછો એ માણસને કેહેવાય કે મને આવી આવી સુવિધા જ્યાં મળે છે ત આવું આવું મને દેવા આવ આવું નથી આને પછી કેવું જીવન છે બીજો જન્મ મળે છે નથી મળતો શું છે શું નહિ એ તો કઈ ખબર જ ન એટલે મને તો નથી લાગતું કાઈ હોય ન હોય
તમે માનો ખરા કે બીજો જન્મ થાય એટલે અથવા કોઈ પ્રાણી ના થકી થાય અથવા માન માણસ તો ના જ મલે કારણ કે આ જનામાં એક વાર માણસ બઈના. પછી તો આપણને કોઈ પણ પ્રાણીનો જન્મ મળે તો એવું માનો ખરે કે એમ મલે જ
જનમ મળે એવું તો એ તો હું માનું છું વિશ્વાસ છે કે એવું મળતું હોય એમ.
હમ્મ હમ્મ બરાબર છે. તો કે છે બોલો તો પછી બીજો ટોપિક કાહો. અહ મેં એવી જ છું મેં નહી માનતી એક વાર મળી ગયા પછી તો કોઈ દુનિયા જોઈ ન થી અને મનુષ્ય આવતા મળવાનો નથી તો મનુષ્ય અહ આવતાની જે કઈ ઈચ્છા હોય તે પૂરી કરવા માટે પણ કોઈ હોય જ ના આર્ટમાં પણ ત્યાં જતી રહી હોય તો પછી કામ જ શું એમ. તો હા તમે બોલો બીજો ટાપિક.
હમ્મ, બીજો તો શું પરીક્ષા ના માર્કસ થી બુદ્ધિ નક્કી થાય છે?
શું શું ફરી પરીક્ષા ના
પરીક્ષા ના માર્ક્સ જે આપણને દેવામાં આવે એના થકી આપડે બુદ્ધિ કેટલી છે નક્કી થઈ શકે ખરા એમ?
અહ એમ તો ના થાય કારણ કે અમુક એવું હોય છે કે બધી મતલબ કે પરીક્ષાઓ અલગ અલગ હોય છે જે રીતના આપે જીવનની પરીક્ષા છે પછી એજ્યુકેશન ની પરીક્ષા છે અલગ અલગ માર્ક અલગ અલગ પરીક્ષા તો એમાં આપડે બધી પરીક્ષાઓમાં થી આપડી બુદ્ધિ ના ખબર પડી શકે. હવે આપડે ભળીએ છીએ એમાં એજ્યુકેશન ને લઈને છે તો એમાં આપડે કેટલું ભણ્યા કેટલું નહી એટલું જ જાણી શકાય પણ એની સિવાય આપડે સમાજનું શું વિચારો છે તો આપડે એ બુધ્ધિ પર ના જાણીએ ને
હમ્મ, બરાબર છે.
હા, એટલે એમાંથી બુદ્ધિ છે એવું તો ના કહી શકાય.
ના બરોબર એટલે મેન વાત છે બુધ્ધિ તે આપડે કહી ન શકાય પરીક્ષા ના‌ રિઝલ ઉપરથી કે એમાં બુધ્ધિ એટલે કે કેમ કે બધાને અલગ અલગ એમ કે બધા ભગવાને અલગ અલગ બનાવેલા છે. બધા સેમ નથી કોકને ભણવામાં રસ હોય ન વું હોય અને કોક ને કોક કેટલાય એવા માણસો છે જે ભણ્યા નથી. પર તેમ છતાં બઉુ મોટા મોટા હ ગયના બહુ છે ભણ્યા નથી પણ ગણ્યા છે, કોઠા શું બહુ વધારે સારું હોય અને એની કરતા બ મો મોટા મોટા બિઝનેસમેન કેટલા ઉદાહરણ ધીરુપાઈ અંબાણી છે આપડે
હા, હા.
એ બધા એ ભણ્યા નથી પણ ગણ્યા છેમ કે કેટલા મોટા મોટા બિઝનેસ રન કરશે એની નીચે કેટ કેટલા ભણેલા લોકો કામ કરે છે.
એમાં જુઓ ને આપડે જોવા જઈએ તો હાલ પણ અત્યારે એજ્યુકેશન માણસો છે મતલબ કે હાલ કદાચ કોઈ કોલેજ કરતું હોય કે ગ્રેજ્યુએશનને કામ કરતા હોય પણ એ જે કરતા છે એ લોકો ખાલી ભણવામાં શું છે શું ને એજ જાણે છે એ લોકો હિસાબ કિતાબ કેલ સી પણ કરી શકે છે અને એટલો જ હિસાબ કરી શકે. જયારે આપડા ઘરડા બા લોકો છે કે જે એમને પહેલેથી આજે દૂધ નો વેપારને એવું બધું કર્યા. તો એ સમય લોકો કેસી નથી, એ લોકો હાથ થી અને ઓટોમેટિક મતલબ કે બધી ધાટી કરી શક્યા, હાલ પણ જો આપડે પૂછવા જઈએ કોઈક વિદ્યાર્થી ને, કે આટલા એ કેટલા થાય? તો એ હજી ગનશે અઠવા તો મોબાઈલ માં કેલસી કરશે, જયારે જે ઘયડા લોકો છે, આપણા મા બાપ કે, આપડા દાદા બા તો એ લોકો ઓટોમેટિક કરી દેશે, કે આટલા યે આટલા થાય.
હમ્મ, કેલ્શિ વગરે ગણતરી કરશે, સાચી વાત છે.
એવું છે એ લોકોનું કામ.
હ.
તો આયના એ લોકો પછી આપાથી એવું મા બાપને ના કહેવાય, કે તમે તમારી પાસે બુદ્ધિ ઓ છી છે. કારણ કે આપણા કરતો, એ ભલે ભણ્યા નથી, પણ એમની પાસે સમાજનેથી લઈને કેટલું બધું જ્ઞાન છે, કે એ લોકોને આવડે છે.
ના એ તો સાચીજ વાત છે, એટલે ઈ લોકો તમકે ગણતરી મેઈ કેટલા કિસ્સા જોયેલા છે. એ આપડે ઘડીખર ગણતરી કરતા રહ્યો, ચાતો ઇન્સ્ટટ, ફટકે જવાબ આપણને આપી દે એને કઈ કેલસી બીજી જરૂરીયાત નથી હોતી, ને એની એનીર ભણ્યા કોઈદિ મેચ જેવો સબ્જેક્ટ એના નામ પણ નથી ખબર, તો એમ જતાને એટલો આવડે છે એમ,
હા, આપડે બા ના લોકોના શબ્દ તો અમે અમુક વાર હાંભડુંને હજી મને નહી એ લોકો કે પાયા અમે કટાતા, હવે પાયા એ આપણને ખબર જ નથી, એ લોકો એમના સમયમાં પાયા એ કટાતા, કે ચાર ગુણા આ ના આ ખબર નહી શું કરતા હશે, અને બી
તો એ લોકો કઈના એ પ્રમાણે છે. તો પછી કશો નેક્સ્ટ ટોપિક કે
હમ્મ બિઝનેસ સારો કે નોકરી? તમારા મતે.
એટલે હું વિચારું તો, મને પોતાને બિઝનેસ પસંદ છે, પણ પોત પોતાની એમ કઈ ચોઈસ તો મને જેને પોતાને વર્ક કરવું હોય પ્રમાણે અલગ અલગ ચોઈસ છે, કોકને નોકરી પસંદ હોય, જેને નવ થી પાંચ કામ કરવાનું મહિને સેલરી ફિક્સ જોતી હોય. કેમ કે એ સિક્યોરિટી મળી જાય છે, તો એની માટે મારા અંદર જે જોબ સારી લાગે છે, અને કોક લેવો છેકે રિસ્ક લેવું છે, અને કેછેકે એને બધુ આવડતુ હોય, નોકરી કરતા તમે સ્પેસિફિક એક બે સ્કીલ આવડતી હોય તો ચાલે. પર જ્યારે બિઝનેસ કરતા હોયને, પેલે થી છેલે હુધી બધ બધી સ્કીલ છે, પે થી છેલ્લે હુંધી એને હાર્ડવર્ક કરવું પડે, કે જેને બિઝનેસ મલ બધું આવડતું હોય, તો એ બિઝનેસ કરી શકે એમ.
હા હા
તો મારા મતે, અને નોકરીમાં એવું છે કે તમે જેટલું કામ કરો છો, એ પ્રમાણે તમને વળતન મળે છે. ઘણી વાર એવું નથી હોતું. કે ઘણી વાર તમે કામ કરો છો, એટલે તમારી વેલ્યુ એ પણ એની જેટલી ન થાય, ને બી બિઝનેસ મા તમે ધારો કે, નવ કલાક તમે તમારો બિઝનેસ મા આપતા હોય તો ઘણું બધું એમ કે વળતન નોકરી કરતા વધારે સારું મળે. અને પણ રિસ્ક પણ સામે એટલું છે, કે તમને પછી સક્સેસ કયો બિઝનેસ નથી ગયો.
નફો ખોટ, હા હા.
બધી રીતે આમ, એટલે મારા નજરે હું તો બિઝનેસમાં વેલ્યુ કરું છું, બિઝનેસ તમે કરો તો વધારે
હા સાચી વાત છે, મારે એવું જ છે, મારે પણ એવું છે બિઝનેસ, પેલું તો આજ, કે કોઈના નોકરીમાં કોઈકના, કોઈનું સાંભળવું, એના કરતા આપણે જો ખુદનું જ કરીને આપડું કોઈ સાંભળે એવું કામ કરીએ તો વધારે સારું, ને બીજ અ બીસ મંડકે નોકરીમાં આપડે રજા માટે કેટલી વાર પર મંડકે આપવું પડે છે વિનંતી કે અમને રજા આપો અથવા તો કેટલે સમય એવું હોય રજા લીધા પછી પણ આપડણે ત્યાં બોલાવે છે જય્યારે ધંધા માં આખો દિવસ દુકાન બંધ રાખી તો પણ આપને પ્રશ્ન કરવા વાળા કોઈ નથી કે શું કામ બંધ રહે આખી શું કામ નહી બધા પ્રશ્નો કોઈને આપવા જ ના પડે જવાબ તો એમાં બેસ્ટ છે કે ધંધો સારો અને આ રીતનાખી કે નફા મતલબ કે નફો અને ખોટ જે સહન કરી શકે એજ કારણ કે નફો બો આવ્યા પછી કોઈને ગમન ના થાય કે જો હવે બધું મેં કરી શકું છો ને એ નફામાં નફામાં એ કઈક નુકસાન ના કરી બેસે અને ખોટ આવ્યા બાદ એ કઈ વિચારી ના શકે કે હવે તો મને ખોટ જ આવી છે તો મેં ધંધો બંધ કરી દો અથવા તો મેં સુસાઈડ કર લો કે આ બધા તો એવા વિચાર ના આવે જે સહન કરી શકે કે એ લોકો ધઢંંધો કરે તો બેસ્ટ છે.
હમ બરાબર છે એટલે ખોટા જે ખરાબ સમય હોય ત્યારે એ ખોટા વિચાર નનેં કો સારો સમય અ બહુ ઉડવાનું બનવાનું એ પ્રમાણે બિઝનેસ કરી એ એ બિઝનેસ એમ કે એમાં જેટલો તમે કમાણો છો એની વધારે બા ઇન્વેસ્ટ કરો એટલો વધારે તમે લ્ સ્કેલમાં સ્કેલ વધારી શકો તમાર એમ
સાચી વાત છે. નોકરીમાં તો ગમે તેટલું ગમે આપણે ભણ્યા હોય તો એટલું બધું હોય એ પ્રમાણે ભૂલચૂકમાં નોકરી પણ મળી ગઈ હોય છે. ના ને પણ પછી અમુક સમય તો આપણે એવું લાગે છે કે ખાસ મેં ધંધો કર્યો હોત તો સારું ને
તમને અંદર આશા રહે કેમ કે નોકરીમાં તો હુંને હું તો જે મારો વિચારું છું ને નોકરીમાં તમારે એમ કે બે ટંકનું સાક રોટલા થાય કદાચ એક બે મકાનના ગાડીઓને હપ્તા થાય એમથી વિશેષ કઈ મહેનત કોઈ આગ થાય છે.
હાચી વાત છે.
ને એની કરતા વીસ દિવસમાં થોડુંક રેસ કરી કરી લેવાય.
બિઝનેસ માં કેવું કે એક બાજુ કમાતા જઈએ ને એક બાજુ જો સાઈડમાં મુકતા જઈએ ને ધંધામાં આવેલો અમુખ નો માલ મતલબ કે જે સામાન છે તે લાવીએ અને અડધો આપણે ઘરમાં મતલ કે બચાવ રાખીએ. તો જયારે આપણને જરૂર પડશે ને તો આપણને આપણા ધંધા માંથી મળી રહેશે. જયારે નોકરી કટા ને તો પછી હપ્તા જ ભરવા પડે.
આવતા બવું પડે અને એમાં એટલે મે ગ્રોથ નથી લેતીને બિને કરતા બિનેસ ક્યાં વધારે પડતી ગ્રોથ હોય છે.
હમ સ્ટાર્ટિંગમાં થોડુંક તો થાય કારણ કે એના માટે ઇન્વેસ્ટ કરવા માટે પૈસા જોઈએ. થોરક મતલબ કે સેટ કરતા એના માટે વરસ બે વરસ થાય સેટ થતા. તો અમુક જન એવું હોય છે કે પાંચ છ મહિનામા જ હાડ માની જાય
હમ મેન વાત એ છે માલવડી ની એ લોકો એમ જ કે કે ધંધો તમે શરૂઆત‌ ત્રણ હજાર દિવસ તમારે કાઢી નાખવાના ત્રણ હજાર એટ ત્રણ હજાર દિવ એક હજાર દિવસ કાઢી નાખવાના અને એક હજાર ને પેલા દિવસે તમારે પછી તમારે કેમ ડિસિઝન લેવાનું હવે મારે ધંધો કરો કે નથી લેવ એ દિવસે તમા ડિસિઝન સાચું આવશે એટલે ત્રણ વર્ષ તમે કિન્યુ ધંધો કરો ત્યારે તમને ખબર પડે કે આ ધંધો મારા વખ કરવા લાયક છે કે તમે બે મહિના જો નાના મને મજા નથી આવતી તંધ તો મારા લાયક નથી. તો એ ખોટી વાત છે ટાઈમપાસ છે.
મારવાડી ને વાણિયા લોકો જ ધંધો કર કરી શકે એ લોકો જેવું કોઈ ના કરે. હચી વાત છે. બોલો બીજો ટોપિક.
ટોપિક બીજું જોઈએ તો હમ્મ ભારતમાં કયું ક્ષેત્ર આગામી દસ વર્ષમાં સૌથી વધુ વધશે.
કયું ક્ષેત્ર ભારતમાં
દસ વર્ષમાં.
હમ્મ એવું તો તમે કો પેલા.
એવું તમ ટેકનોલોજી ઘણી બધી વધી રહી છે. ટેકનોલોજી ફિલ્ડમાં હોય શકે કઈ અને કા પછી ફાર્મિંગ મારા વિચારે હોઈ શકે.
ફાર્મિંગ કદાચ હોઈ શકે. કારણ કે હાલ જોવા જઈએ તો કેટલાક લોકો થોડાક જાગૃત થાય છે. અમારા એરિયામાં અમુક ગામડામાં એવું થયુ કે ખાલી પ્રાકૃતિક કેન્દ્ર મદકે ચલવે છે. જે થકી ખેતી સારી થાય સારું પાક થાય બધું તો એ થકી પણ સારું છે.